જૈસી કે તમે કેમ છો, તમારા ઘરના બધા કેવા છે?
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં છે, ઘરના પણ એકદમ સારા છે. શું કેવું તમે હાલમાં તમારી ઘરના કેવા છે, અને શું કરી રહ્યા છો તમે હાલમાં?
હાલમાં તો કઈ ની મારું હમણા જે કોલેજ કરતો હતો જે બીકોમ નું હમણા જે મારે એટલે કે બી કોમ પટી ગયું છે. અને હું હમણે તો એમ કોમ માટે અપ્લાય કયરું છે, બધી કોલેજમાં જેમ કે સુરત છે, વલસાડ છે. નવસારી છે, ચીખલી છે, અને વી એન એસ જી યુે છે, તેમાં મેં અ બધી અ અપ્લાય કરી છે હવે હવે આજે કાં તો દસ દિવસ દસ તારીખ સુધીમાં આવશે એ બધું કેટા છે ઓફર લેટર હવે ખબર નહી પરંતુ આ જે અમને વેકેશન મલ્યું છે. એમાં અમારે કઈ ને કઈ પ્રક્રિયા કોઈને કઈ ક્રોસ કરવા મારો વિચાર કરી રહ્યો હતો. અને મેં આ વખતે આ જે બે મહિના નું મને જે પણ વેકેશન મલ્યું વધારે હજુ પણ ચાલુ જ છે પરંતુ આ બે મહિનામાં મેં તીપલ સી અને ટેલી નો મેં કોર્સ પાટાઈ વર્યો કારણ કે અમે જે કોમર્સ વાળા વિદ્યાર્થી છે તે લોકો માટે આ બી. કોમ. અને ટિપલ સી કરવું ખૂબ જરૂરી છે. તો પછી તે કોઈ પણ કંપનીમાં આવું બધું એટલે કે વર્ક આપને કોમ્પ્યુટર આપશે તો પછી આના રિલેટેડ બધું હોય છે. એટલે ટેલી છે, અને ટ્રિપલસી છે, તે બંને શીખવું ખુબ જરૂરી છે. એટલે મારે આ વખતે મેં પ્લાન બનાવલો જ હતો કારણ કે જે અમારી બીકોમની લાસ્ટ સેમ એટલે સેમ સિક્સની એક એક્ઝામ હતી ત્યારે અમે એક્ઝામ પયતી છેલ્લું પેપર હતું ત્યારે મેં બધા ભાઈ બંધ એટલે મારા જે ફ્રેન્ડ લોકો છે. તે મારી સાથે કોલેજ આવે તેમના સાથ મેં વાતચીત કરી કે આ વખતે આપણે જે એટલે કે જે લોકોનુ બાકી છે. તે લોકોનુ સાથે અમે જે કોમ્પ્યુટર છે, જેમ કે ત્રિપલસી ટેલી છે. એ અમે કોર્સ કરવા એટલે કે વિચારી રહ્યા હતા અમે આ કોર્સ અમણા પટાયવો છે, અને હમણા થોડાક દિવસ પછી અમારા જે અમે જ્યાં જતા હતા તે મેમનો અમ મેસેજ પણ આવ્યો હતો. અને તમાર સર્ટિફિકેટ આવી ગયું છે, તમારે એટલે કે આ વીકમાં લઈ જવાનો પણ મેસેજ આવી ગયલો હતો. એટલે કે આમા જે કોસ્ક ત્યારે મને એટલે કે ખુબ એવુ જાણવા મયલુ કારણ કે જે તમને ખબર જ કોમ્પુટર મે પેલેથી કરલું જ ની હ તુ અને હવે પેલા શીખ્યું અને ખુબ સારી રીતે મન ત આવડી ગય પરંતુ જે ટેલી છે. તે બીકોમ મારા માટે ખુબ સારું છે, અને કારણ કે બીકોમ એને ખબર જ છે, કે ક્રેડિટ ડેબિટ શું હોય છે, ને એ લોકો ટેલી એ સિલેબસ લીધે છે, તે તો ખુબ સારી રીતે આવડી જાય પરંતુ ટિપલસીમાં ઘણા બધા ફંક્શન હોય છે, અને બધા પ્રકારના એક્સેલ છે, પાવર પોઈન્ટ છે. એ માઇક્રોસોફ્ટ વર્ડ છે, એટલે કે બધી સ્લાઈડ બનાવવાનું હોય છે, તેમાં કોઈ વાર આમ પેલું થઈ જાય છે. પરંતુ ટ્રિપલ સી પણ એકદમ હેલું છે, અને ખુબ સારું છે. કારણ કે હમણા તો આપણને બધું એક્શનમાં આપણે ખબર બધું બનાવીએ બધા લોકો એને આપણે બધું ફોર્મુલા બધું ઘણા બધા પ્રકારના એમાં ફોર્મુલા આવે છે. અને એમાંથી ઘણું બધું પાસ રિઝલ્ટ કે ગ્રેડ કે પછી કેટલા પર્સન્ટેજ એ બી આપણને ખબર પડી જાય છે. એટલે કે એના પરથી જે ફોર્મુલ આપે છે, એના પરથી આ બધ પ્રકારની બધી સમસ્યા હલ થઈ જાય છે, અને જે ટેલી હશે તમને કેવામાં ટેલિમાં તમને ખબર જ હશે, જે એ આપડે પેલા કમની ક્રિએટ કરવાની હોય છે અને પછી લેઝરો બનાવવાના હોય છે, અને પછી ક્રેડિટ ડેબિટ નુ અમણે યોગ્ય જ્ઞાન હોવું જોઈએ અને એટલે કોઈ વાર એવુ આપણી આવક માઇનસમાં બી જઈ શકે એમ ત્યાં જે કેશવાળું હોય છે, તે આપડના માઇનસમાં બોલે તો પછી આપડી કશેની કશે ભૂલ હોય એવું એટલે કે હમણાં સિક ખવલું અને ટેલીમા ત ઘણા બધા પ્રકારની આમનોધ છે, અને ઘણા બધા પ્રકારની કી છે. તે યોગ્ય રીતે અમને એક એક દિવસ અમને શીખાવે છે, અને એની બીજા દિવસે પ્રેક્ટિસ પણ કરાવે છે, કારણ કે પ્રેક્ટિસ કરવું ખુબ જરૂરી છે, ત જ આપણે આગળી શીખી શકશું અને આપણે પ્રેક્ટિસ વધારે કરશું તો આપણને વધારે જ્ઞાન આવશે કારણ કે તમને પણ ખબર તેમા ઘણી બધી પ્રકારની કીઆ જેમ કે રિસીપ કી પરચેસ કુ પછી સેલ્સ કી પહી કોન્ટરા વાવચર પહી જનરલ એ ઘણા બધા પ્રકારની આવે છે, અને આ ક્રેડિટ ડેબિટ નોન અને એ બધી જે આપણે એટલે કે નોધ કર કોઈ વાર ભુલ થય જાય ત પછી આપણને જે આપણેે એન્ટી મારે છે, આપણને મારવાની ડે લાગે એમાં ભૂલ હોય તો પછી આપણને પણ ખબર પડી જાય છે. પરંતુ ક્રેડિટ ડેબિટ ન ભલ થાય છે એટલે કે આપણે ક્રેડિટ ડેબિટ ધ્યાનથી કરવ જોઈએ અને યોગરાથી કરવું જોઈએ કારણ કે આપણે જેટલી બી હ એ માણશું પછી જે આપણે પ્રોફિટ એડ લોસ જોશું ત્યારે આપણને ખબર પડી જાય છે એટલે એમાં જ છેને. એ પ્રોફિટ એડ લોસ આપણે જોઈ શકીએ છેએ અને એટલે એફ વન એ એફ ત્યાં આપડે જે કે જે નંબર આપડે ચેન્જ કરી શકીએ છીએ. એટલે આવી બધી કી હોય છે, ને બધું મે તેમ આ વેકેશન હ બે મહિનાનું તેમાં મેં શીખ્યું છે, અને મારા જે ફ્રેન્ડ સાથે પણ હું ગયેલો હતો. અને આ મને હમણા તો જે અમારું એમ કોમ ચાલુ થવાનું છે, તો હવે હજુ પણ દસ પંદર દિવસ લાગી જશે પરંતુ હવે આ દિવસોમાં આપણે જેટલું વધારે જીત બીકોમ ગરેડ વાંચએ તેટલું સારું છે. શું તમે પણ જો કોઈ આો કોર્સ કરેલો હશે જેમ કે હમ વેકેશન ગયું ટ્રિપલ સી કે ટેલી
હા એમ તોરી વાત એકદમ સાચી છે અને હાલમાં તો શું છે. ટિપલ સ ટેલી હવે તો જીવન જરૂરિયાત ની ખુબ જ મોટી બાબત ગણાય છે કારણ કે કશે પણ હવે જોબ મળવા જઈએ. કે કોમ્પ્યુટર અ જરૂરી હોય કે ના હોય આપડે ત્યાં વર્ક કોમ્પ્યુટર પર કરવાનું હોય. કે પછી નહીં હોય તો પણ ત્યાં કોમ્પ્યુટર આપણેે જે સર્ટિફિકેટ હોય છે તે તો જમા કરનું હોય છે. કેમ કે હમં પોલીસને જે કોન્સ્ટેબલ ભરતી પડી હતી. તેમાં મેં ફોર્મ ભર્યું હતું તો ત્યાં પણ મારા પર આ જે ટિપલ સી છે લી સ તેની સક્તિ માંગવામાં આવી હતી એટલે ટિપલ સ રલીની સ્ટટો ખુબ જ આવશ્યક છે અને બધા લોકો યુઝ કરવું બી જોઈએ કારણ કે કોમપ્યુટર આજેમાનો કમ્્યુટર નો ચાલી રહ્યો છે. તો બટાણ યુઝ કરશે તો જ એ લોકો પણ આગળ વધી શકે છે. અને આપડણે જો આપણા દેશને પણ આગળ વધારવું હોય આપડે વિકસિત કરવું હોય તો આપડે પણ કોમ્પ્યુટર કરવો જોઈએ અને કોમ્પ્યુટર કરવાની તો એમ તો મજા આવે છે કારણ કે આપણને ઘણું બધું નવું વસ્તુ શીખવા મળે છે. જેમ કે આપે મેં તમને ટ્રિપલ સી ની વાત કરું તો તેમાં તમને એમસ વડ એમસ એસેલ અને એસ પાવર પોઈન્ટ શીખવામાં શીખાડવામાં આવે છે અને એ ત્રણ બેઝિક છે આવડી જાય તેવા છે. એટ બધ હાર્ડતો નથી તેમાં જોવા જઈએ તો પેલા સૌ પ્રથમ તોને એમસ શીખવામાં આવે છે. તે ખુબ જ લાંબો હોય છે એટલે કે એક મહિનો એમાં નીકળી જાય છે. પછી પંદર પંદર દિવસ આપવામાં આવે છે તે એમ એસ એસેલ અને એમ એસ પાવર પોઈ એટલે તમને એમ એસ એક્સેલ ની વાત કરું તો એક્સેલમાં શું હોય. કે આપડણે જે એક્ઝામની વ્યાપીએ છીએ તો જે રિઝલ્ટ બનાવવામાં આવે છે. તેમાં કોણ કેટલાના મા ખાઈએસ આવ્યા કેટલાના ઓછામાં આવ્યા ઓછામાં ઓછા કોનામાં આવ્યા વધુ વધુ કોણ આવ્યા. પછી એટલે કે મેક્સિમમ મિનિમમ પછી ટોટલ હોય છે. બધામાં જે જેટલા સબ્જેક્ટ હોય તેના ટોટલ હોય છે. પછી એમાંથી આપણે એવરેજ પણ કાઢી શકીએ છીએ કે આપણા અહીયાં કેટલા લોકો કેટ કેટલા ટકા લોકો આ જિલ્લામાં કે આ તાલુકામાં પાસ થયા. એટલે એમ જોવા જઈએ તો આ કોમ્પ્યુટરનું નોલેજ ખુબ જ જરૂરી છે. અને જે છેલ્લે એમ એસ પાવર પોઈન્ટ છે તેમાં આપણને જે સ્લાઈડ છે તેના વિશે સમજવામાં આવે છે. કે આપણે કઈ રીતે સ્લાઈડ બનાવી શકીએ છીએ. સ્લાઈડમાં કેવી રીતે આપણે જે એનિમેશન લાવી શકીએ છીએ. આપડણે બેકગ્રાઉન્ડ અક્ષર કોઈ હોય તો અક્ષરમાં કેવી રીતે કલર ભરી શકીએ છીએ. કે પછી એના બેકગ્રાઉન્ડ માં કઈ રીતે કલર ભરી શકીએ છીએ ક અક્ષર ને બોલ્ડ કરી શકીએ છીએ પછી ઈટાલી કરી શકી છીએ. ક્યારે કોપી કરવાના ક્યાં પેસ્ટ કરવાના એ બધું અમને એમસ પાવર પોઈન્ટમાં શીખવામાં આવે છે. અને પાવર પોઈન્ટ જોવા જઈએ તો ખુબ જ સરસ બાબત ગણાય છે એમાં ખુબ જ મજા પણ આવે છે. અને પાવર પોઈન્ટમાં આપણે અમને ત્યાં દસ ફ્લાઇટ બનાવવા કહી હતી. અને અમને એઝામમાં પણ આ સ્લાઈડ જ આવી હતી અને એટલે ખુબ જ મજા પણ આવી હતી. અને અત્યારે એક્ઝામ ની વાત કરીએ તો એક્ઝામ શું હોય છે કે આપણું પચાસ ટ પચાસ માર્ક ન પ્રેક્ટિકલ હોય છે અને પચાસ માર્કની આપણે થિયરી એટકે એમ સી કયું હોય છે. તો એમસીક્યુમાં શું હોય છે કે આપણને એમ તો એ લોકો જે શીખાવલો હોય તે માંથી જ આવે છે. પરંતુ અમુક એમ શી કયું થોડાક ઘણા હાર્ડ હોઈ શકે છે. તો આપે હાલમાં જે એઆઈ છે એના પરથી આપણને ઘણી બધી જાતની એમસીક્યુ મળી રહે છે. અને એ લોકો પણ એ એમ જ એમસી્કયું કાઢતા હોય છે એટલે આપણને સરળતા થી ખબર પણ પડી જાય છે. એટલે હું એઆઈ નો તો ઉપયોગ કરું છું એના પરથી એમ સી કયું હજી પણ ગયેલું. મને આશરે મને યાદ છે કે મને ચાલીસ થી એકતાલીસ આવડી ગયા હતા. અને બીજામાં થોડો ઘણો ડાઉટ હતો પરંતુ મેં આશરે પણ છેલ્લે ટીક તો કરી જ આવ્યો હતું. કારણ કે કોરું છોડી દેવા કરતાં ટિક કર એ સારું અને પ્રેક્ટિકલમાં તો શું છે અમે મેંમે જે આપ્યું હતું તે તો એકદમ સહેલું હતું. કારણ કે અમને બધું કરાવલું જ હતું અને અમને થોડા ગણા દિવસો પણ આપ્યા હતા. કે તમે ત્યાં આવીને તમને જો કોઈ ડાઉટ હોય તો મેમને પૂછ શાંતિથી બેસીને પ્રેક્ટિસ પણ કરી શકો છું. એટલે અમે શાંતિથી પ્રેક્ટિસ પણ કર અને પછી ટ્રિપલ સી ની તો વાત થઈ ગઈ. અને જે ટેલી છે તે આપણે એમ જોવા જઈએ તો જે કોમર્સ ના વિદ્યાર્થીઓ હોય છે એટલે કે જેમણે કોમર્સ કર્યું હોય કોમર્સ ફિલ્ડમાં હોય એ લોકોના માટે ખૂબ જ અગત્યનું ગણાય છે બાકી જે સાયન્સ હોય આર્ટસ હોય એ ફિલ્ડ વાળા લોકો નહી કરે તો પણ એ લોકોને ચાલે. આપણે જે કોમર્સ ના વિદ્યાર્થી તરીકે મે તો કોર્સ કર્યો છે. આ કોર્ષ ની એ ખાસિયત છે કે તમે આ કોર્ષ મળેથી જે આપણે ખાતામાં પૈસા પડ્યા હોય એની આમદોડી કેવી રીતે કરવાની કે પછી આપડણે કોઈને ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીએ એની આમ નોઘ અથવા આપે લોન લીધી હોય તો તેની આમ કઈ રીતના કરવાની પછી કયા ખાતામાં એની એન્ટ્રી જાય જેમ કે જનરલ વાઉચર હોય કોન્ટ્રા વાઉચર હોય એમ ઘણા બધા પ્રકારના વાઉચર હોય છે. તો એ બધું બાબતો અંગે અમને શીખવામાં આવતું. અને એમ તો સહેલું જ છે પરંતુ તમને જો આમનો તમે જો કોમર્સ ફિલ્ડમાં હોવ તો તમને સરળતાથી સમજી શકાય છે બાકી તમે આર્ટસ કાંતો સાયન્સ ફિલ્ડમાં હશો તો તમને આય સમજવામાં મુશ્કેલી આવી શકે છે. તો તમે આ જે ટેલી છે તો ટેલીમાં તમને પણ આ બધી ઘણી બધી કી ને ત્રિપલ સી પણ કી ને એવું શીખવામાં આવેલ હશે ને
હા ભાઈ હું એટલે કત્યારે કરેલું ટેલી અને ત્રિપલ સી ત્યારે પણ મને આવીતે બધી કી નો બધું શું મિનિંગ હોય ને શું કામ ને યુઝ કરવા માટે હોય છે આપણને એટલે કે યોગ્ય લોકો શીખડું કારણ કે જે ત્યાંના બે મેમ હતા ખુબ સારી રીતે શીખડતા હતા. અને ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ પણ આવતા હતા ટેલીસ શીખવા કે પછી ટ્રીિપલ સી કે પછી અન્ય પ્રકારના જે હમણાં જે આસમા નમવા વાળા જે બધા બાળકો હોય છે તે પણ હમણાંથી લોકો કોમ્પ્યુટર શીખે છે અને જેમ કે એ એ લોકો ખુબ વધારે એ કામ આવે છે કારણ કે મેં તો એ પણ સાંભળ્યું છું કે જે પાવર પોઈન્ટ અને જે એક્સેલ છે. અને એક્સેલમાં બી એક બીજો કોર્સ આવે છે તે આપણે કરીએ તો પછી આપે કંપની આપણને કંપની જ હાયર કરે છે કે મિનિમમ પચીસ હજાર જેટલો પગાર પણ એ લોકો આપે છે કારણ કે એ એટલે કે કોર્સ છેસ એક્લ નો કારણ કે તે ઘણા બધા-' ફોર્મલ આવે છે ઘણા બધા પ્રકારના અંદર આમ નવું નવું આવે છે એટલે એના વિશે મને એટલું બધું નથી ખબર પણ મારા ફ્રેન્ તરફથી મને ખબર પડેલી હતી કે આમાં શું આવે ને શું આપડે કરવું જોઈએ ને કયા પ્રકારનોકોષ કરીએ તો પછી આપણને કંપની સારું આપણને હાયર પણ કરે અને સારું આપણને જે સેલરી પણ આપે એટલે કે આપડે જો કોમ્્યુટર કરવું તો પર જ છે કારણ કે કોમ્પ્યુટર રહીને આપણે કશું શક્ય જ નથી કારણ કે આપણે સારી અને એકદમ સારી નોક. મેળવવા માટે કોમ્પ્યુટર શીખવું ખૂબ જરૂરી છે. એવીી ઘણી બધી નોકરી આપણને મળી જાય છે જેમ કે દસ બાર હજારની પરંતુ આપણે સારી નકરી મેળવવી હોય. તો પછી આપડે ભણું પણ વધારે પડવું છે અને જે આપણે જેમે જે કીધું કે કોમ્પ્યુટરની અમણા આધુનિક બની ગયું છે. એટલે બધી જગ્યાઓ કો્પ્યુટર બધું સિસ્ટમ ચાલે છે. અને મોસ્ટલી બધી જ કંપનીઓમાં કોમ્પ્યુટર પર બધું પ્રકારનું વર્ક થાય છે. એટલે અ મારેથી કેવું છે કે હવે આપડે કોમ્પ્યુટર જેટલું શીખશું એટલું આપણા માટે. સારું છે બાકી તો આજકાલના નવા નવા પ્રકારના બા પ્રોગ્રામ આવે છે જેમ કે તમે. કીધું કે ઘણા બધા પ્રકારના તમે કીધ કે પછી કોમ્પ્યુટરમાં ઘણા પ્રકારના બધી સોફ્ટવેર કી બધું ગમે. એટલે કે નવ નુંવે છેને આપણે નવ નુંીખવું જ જોઈએ. તો પછી આપણને આવ આપ માઇન્ડમાં નોમ બધી પ્રકારની. એટલે કે એટલે સારું શીખે તો આપણને સારું આપે. કંપની પણ આપણને સારી હાયર કરે. બાકી તો હમણાં તો જે કોમ્પ્યુટર વિના બધા બેસી ગયલા જે કોમ્પ્યુટર જે નીકળ્યોય. તેમને તો દસ બાર હજાર અથવા પંદર એક હજાર ની નોકરી કરવી પડે છે પરંતુ આપડણે સારું એવું આવી. ફિલ્ડમાં આપણે જે એમસ એક્સએલ છે. તેમાં આપડે સારું વર્ક કરશું તો પછી આપણને સારું એ પેમેન્ટ પણ એ લોકો આપશે. સારું ભાઈ મળે પાછાળ ઘણીધી પ્રકારની એટલે કે નવી નવી આપણે કોમ્પ્યુટર સિસ્ટમમાં બધી. એવ કોષખે તેને સાગળડી વ્યચત કરીશું.
હા ભાઈ સારો ચાલો જયારે મળશો ત્યારે આપડે જે કોમ્પ્યુટર છે અને જે. એ આની ભૂમિકા નજી આવી ર્યું છે તેના વિશે ઊંડાણપૂર્વક વાત કરીશ.
હા ભાઈ સારું